કેમ છો બેન?
હા મજામાં. તમે કેમ છો?
સરસ સરસ તમે ફ્રી છો હમણા.
હા મેં ફ્રી છું બોલોને.
કામત છે ને મેં શું કહેવાની હતી કે મારી સ્વીગી જે છે ને તે આજકાલ એટલો મોબાઈલનો ઉપયોગ કરે છે કે જ્યાં જવો ત્યાં મોબાઈલ મોબાઈલ ને મોબાઈલ જ તો હવે મેં એને કેવી રીતે આ જે ટ્રાયંગલ છે એનામાંથી બચાવો તમે મને જરા સલાહ આપશો. એ
હા કેમ નહી આપું મેં ખુશી ખુશી સલાહ આપીશ.
તો કહું ને મેં કેવી રીતે તે કરી શકું છું. એનું રીઝન શું છે? એ એની સાયન્ટિફિકલું સાયન્ટિફિકલી એ કેમ આવું છે એ તમે મને કહો ને તો મેં એને એવી રીતે સમજાવું મેં એને હજાર વાર સમજાવ્યું પણ એ સમજવા રાજી જ નથી. હવે મે શું કરું?
હું સમજી શકું છું ત્યારે આપણને લાગે કે આપણું સ્થાન એક સાધ સાધન ને સા સાધને લઈ લીધું છે.
પ
તો ત્યારે ખુબ જ દુઃખ થાય છે જય્યારે તમે એને મોબાઈલ મૂકવાનું કહો છો ત્યારે તેની પ્રતિક્રિયા કેવી હોય છે.
માસી માસી હા બરાબર છે.
કેવી હોય છે એની પ્રતિક્રિયા?
બરાબર છે.
અ અને એનું હેબિટ કેવી હોય?
અરે તમે મને એ શું પૂછો છો એ જો સવારે મે તમારે એનો સ્ડ્યુલ કહું છું મારી જે સ્વીટી છે તે સવારે ઉઠે સ્કૂલ જાય સ્કૂલે જઈને આવે એટલે તરત આવે. એટલે ના જોઈને બેગ પેક કરીને મોબાઈલ જોવા માંડી જાય મોબાઈલ જોવા માંડી જાય પછી ટ્યુશન જાય ટ્યુશન જાય ટ્યુશન થી આવે તરત મોબાઈલમાં પાછી લાગી જાય. પછી મને કહ કે વાંચશો ક્યારે? તેમમ ક કે મિત સ્ટડીના વિડીયો જોઉં છું. હ મે શું કરું એના અંદર? ત મને એવું કવું ને હવે ખાવા બેસે ત્યાં પણ મોબાઈલ બધી બાજુ મોબાઈલ શું કરવાનું હવે?
તમારું શ્વાસ શ્વાસ રોક રોકવા વાળું ઉદાહરણ એકદમ સાચું છે આજકાલના બાળકો માટે ફોન માત્ર રમકડું જ નથી એ જ એમનું સામાજિક જીવન અને મનોરંજન છે. જ્યારે આપણને અચાનક ફોન લઈ લઈએ છીએ ત્યારે તેમના મગજમાં ડોપા માય જે આનંદનું આપતું રસિયાણ છે એ ઓછું થઈ જાય છે આ માત્ર જીદ નથી પણ એક પ્રકારનું વિદ્રોહલ છે જેનાથી વ્યસન છૂટતી વખતે થતી અકડામણ જે છે ને એને કહેવાય છે વિડ્રોલ એ છે હ
શું વાત કરે છે સાચે
હા સાચી માં
બરાબર છે પણ હવે મેં જયારે એને અ મેં શું કરું છું કે મેં એના પાસેથી મોબાઈલ નથી લેતી મેં મેં એને કઉ છું કે તું મને મોબાઈલ આપી દે તો મને મોબાઈલ પણ નહીં આપ પછી મે શું કરું જબરદસ્તી મેં એના પાસેથી મોબાઈલ ખેંચતી નહી
હમ બરાબર છે તો જો હા ચોક્કસ આપણે તેને હંમેશા માટે ફોન સાથે નથી રહેેવા દેવો આ પણ આપણને મા ફોન અ છૂટવા છૂટાવાનો નથી તેને વિકલ્પ આપવાનો છે મોબાઈલની આદત પડતી તે પહેલા તેનું શું ગમતું હતું તે પેલા તેને શું ગમતું હતું
એને પેલાથી ને ફૂટબોલમાં ઘણો ઇન્ટરેસ્ટ હતો ફૂટબોલ અને બેકિંગ મારી સ્વીટી ફૂટબોલ પણ બઉ સારું રમતીને બેકિંગ પણ બહુ જ સારું બધું નવું નવું બેકિંગનું કામ કરવાનું કેક બનાવાનું ને એવું બધું કરવાનું ઘણું ગમતું હતું
સરસ સરસ આપણે ક્યાંથી જ શરૂઆત કરશું આપણે તેને ફરીથી બહારની દુનિયામાં રસ લ રસ લેતો કરવાનો છે તો આપણેે શું કરશું કે પા પણ તે પહેલા આપણે ઘરમાં એક ડિજિટલ કરાર ડિજિટલ ટ્રીટી કરવો પડશે આ કોઈ સજા નથી પણ ઘરના નિયમો છે જે તમારે અને તમારા પતિને પણ પાણવા પડશે
ઓકે શું છે નિયમો?
આ જ મુખ્ય વાત છે બાળકો આપણે જોઈને શીખે છે એટલે તમને ખબર છે જો જમતી વખત ફોન નહી એ નિયમ પપ્પા પણ પાડશે તો દીકરીને એવું નહી લાગે કે માત્ર તેને જ નિશાન બનાવવામાં આવે છે બીજું તેને ચેતવણી આપો હમણાં ફોન મૂકો કહેવાના બદલે કહો બેટા દસ મિનિટમાં આપણે જમવા બેસશું અને અને ફોન ચાર્જિંગમાં મૂકવાનો છે આનાથી તેના મગજને તૈયાર થવાનો સમય મળશે
બરાબર છે પણ મારા પતિ આખો દિવસ કામ પરથી આવે તો અમે મોબાઈલ તો નહી જોતા પરંતુ અમે ટીવી જોય છે જમવાના ટાઈમ પર
તો એ બી એક ટાઈપ ઓફ ડિજિટલ વસ્તુ જ થયું ને તો તમે જમવા પછી જોવ અમારા અમારું કહેવાનું શું છે કે આ સાયન્ટિફિક રીઝન શું છે કે આપડે ખાતા ખાતા જે વસ્તુ જોઈએ ને તે આપણા દિમાગમાં ઉતરે એવું નથ એવું કરો કે તમે જમવા પછી જોવો ટીવી એક સાથે મળીને તમારું કિચન નું કામ પતાયને
બરાબર છે મે તમારે શું કતી કે એક દિવસ હું છેને ફોન લઈ લીધો તો સ્ કહે છે કે મમ્મી પ્લીઝ ફોન આપો મારી ગેમિંગ ટીમ ઓનલાઈન વેટ કરી રહી છે હવે ગેમિંગ ટીમ વેટ કરી રહી છે જેવી રીતે આઈપીએલની ફાઈનલ મેચ હોય બાળકો પણ છે ને એવા થઈ ગયેલા છે ને
એના માટે એક પાર્કિંગ લોટ બનાવો રાત્રે નવ કે દસ વાગ્યા ઘરના બધા જ ફોન લ લિવિંગ રૂમમાં એક એ ટોપલીમાં મૂકી દેવા ફોન બેડરૂમમાં જવો અ ન જવો જોઈએ આનાથી તેની ઊંઘ પણ સુધરશે અને લાલચ પણ ઓછી થશે ત્યા તો પછી ટાઈમ રાખો ને કે આથી આ તને ગેમ રમવાની પછી તને ગેમ નહી રમવાની આથી આ કરવાનું પછી નહી કરવાનું તો તમે ટાઈમ ટેબલ પ્રમાણે બનાવો ટાઈમ ટેબલ આપો કે અડધો કલાક હે તાર પ એટલામાં તારી ગેમ પચાઈ દે
પર આજ કલના કે ને ઓનલાઈન ફ્રેન્ડ્ બહુ ઇમ્પોર્ટન્ટ લાગે છે. પણ પેરેન્ટ્સ ને રિયલ બેલેન્સ શીખવાડવું પડે પણ મા સિવચવેશન એકદમ ઇન્ટરેસ્ટિંગ થઈ ગઈ એક દિવસ મે એને કીધું બેટા મોબાઈલ ઓછો યુઝ કરો. તો એ શું કહે છે કે મમ્મી તમે પણ તો ફૂલ ડે વોટ્સએપ પણ ઇન્સ્ટાગ્રામમાં બિઝી હોય છે હવે બોલો. હું શું જવાબ આપુ એને
પાછું બોલજો તમારો અવાજ
અરે મેં શું કધું કે છે ને એક દિવસ અમે લોકો ની અમ સોફા પર આમ આરામથી બેઠેલા હતા મેં એને કીધું કે બેટા મોબાઈલ ઓછો યુઝ કરો તો એને કીધું મમ્મી તમે પણ તો ફૂલ વાટ્સઅપ પણ ઇન્સ્ટાગ્રામમાં બીઝી હોવ હવે બોલો મેં શું જવાબ આપો એને
હા તો ભાઈ તમારે કીધું તો છે કે બાળકો આપડે જોઈને જ શીખે છે તો તમે નઈ લેશો તો એ બી નહી લેશે
એટલે પ્રોબ્લેમ મારા દીકરામાં ઓછી અને માળામાં વધારે છે
શું
એટલે પ્રોબ્લમ મારા દીકરામાં ઓછી અને મારામાં વધારે છે
હા તો બાળકો આપડે જોઈને જ શીખે મોટાઓને જોઈને જ શીખે
હું સોલ્યુશન પૂછવા આવીને બ્લેમ મારે મળી ગયો
હમ્મ
પણ મોબાઈલ વગર આ જનરેશન સર્વાઈવ કેમ કરી શકશે
મતલબ
આ જનરેશનમાં મોબાઈલ એક પઇવોટલ પાર્ટ છે સ્ટુડન્ટસ ને એ લાઇક હવે જો જેવી રીતે સિક્કાના બે પહેલું હોય એવી રીતે જ મોબાઈલ ના બી પ્રોસ બી છે ને કોન્સ પણ છે બરાબર છે તમે મોબાઈલને સારી રી રતે ઉપયોગ કરો તો ઇટ ઇઝ અ ઇટ્સ અ બ્યુટિફુલ ટુલ બટ જ્યાં તમે એને લાઈક તમે એને મિસયુઝ કરી રહેલા છો તો એ ત્યાં તમારું એનિમી બની જાય છે બરાબર છે તો એના વચચે એનો જે બેલેન્સ હોય છે તે આપને આપના બાળકોને કઈ રીતે શીખવાડી શકીએ.
એને સમજાવ દેવા એને સમજાવો. કે આપડે આપણું ભણત ણ ના ઉપર છે પણ આપણે મોબાઈલને આપણે કંટ્રોલ નથી કરવા દેવું ખુદ ને આપણે મોબાઈલને કંટ્રોલ કરવાનું છે આપણે મોબાઈલ ના હિસાબે નથી ચાલવાનું આપણા મોબાઈલ ને આપણા હિસાબે ચલાવવાનો છે એને સમજાવો એ વસ્તુ એ સમજશે એને એક્ઝામ્પલ્સ આપો હા કદાચ કર પણ એ સમયે તો એને શાંતિથી સમજાવો કે મને ખબર છે અને અત્યારે ફોન મુક મ ગમતું પણ તારા મગજને આરામ જરૂરી છે તારે તેની સામને નથી લડવાનું પણ તારે બંને મળીને તમારે બંને એ મળીને આદત સામને લડવાનું છે શું તમે આજ જતે આ પાર્કિંગ લોટ નો પ્રયત્ન કરી શકશો.
હમ સમજ રાજ્ય મને ર થયું પ્રોબ્લમ મોબાઈલ નથી બેલેન્સ બેલેન્સ ન હોય તો પ્રોબ્લેમ છે. એટલે ટેકનોલોજી ના ટુલ તરીકે યુઝ કરો માસ્ટર ના બનવા દો એટલે એટલું જ નહી ટેકનોલોજી ના ટૂલ તરીકે યુઝ કરો માસ્ટર ના બનવા દો.
હવે આવતા અઠવાડિયે આપણે ફવા મળશું અને જોઈશું કે આ નિયમો કેટલા હદે કામ કરી રહ્યા છે.
થેન્કયુ સો મચ તમેટલી બધી મદદ કરી એના માટે